નમસ્કાર મિત્ર.
નમસ્કાર મિત્ર.
હા, અભ્યાસ કેવો ચાલી રહ્યો છે મિત્ર?
ખૂબ જ સારો ચાલી રહીયો છે મિત્ર.
હા, તો મિત્ર આપણે એક ટોપિક પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને ટોપિક નું નામ છે, મિત્ર ફિલ્મો અને મનોરંજન. એને મિત્રો આ ટોપિક. ખૂબ જ સરસ છે, કારણ કે મિત્ર ફિલ્મો અને મનોરંજન એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો એક ભાગ છે. કારણ કે મિત્ર એમાંથી આપણને ઘણું બધું શીખવા મળતું હોય છે. જે પણ આપણે ફિલ્મો જોતા હોય છે જે સિરિયલ, સિરીઝ, એનીમે એમાંથી આપણે કઈને કઈ મિત્ર જાણવા શીખવા મળત હોય છે, તો આપણે મિત્ર એ જોવું જોઈએ. હાલમાં આપણે ભારત દેશમાં એ ઘણી બધી ફિલ્મો હોય છે, જેનાથી આપણે સારું એવું જાણવા મળતું હોય છે અને મિત્ર આપણે જે પણ ફિલ્મો જોઈતા હોઈ છે. તો એના પાછળનો કોઈ હેતુ હોય છે કે કોઈ પણ પ્રોડ્યુસર એમને એમ જ કોઈ ફિલ્મ નથી બનાવતું. પરંતુ એ ફિલ્મોના પાછળ કઈ ને કઈ મિત્ર હેતું હોય છે, કારણ કે કોઈ પણ ફિલ્મ બનતી હોય તો કોઈના કોઈના પ્રેરણા પ્રેરણાવાળી બનતી હોય છે. અથવા તો કોઈ પણ વ્યક્તિને એક્સપાયર કરતી. એટલે કે એના એના રિલેટિવ હોય છે. કે એને જીવનમાં કઈ રીતે પ્રગતિ કરી અને એવી ફિલ્મો હોય છે અને હાલમાં આપણે ઘણી બધી ફિલ્મો મહત્વની છે, પરંતુ હાલમાં બોર્ડર જેવી આપણા લાઇ લાઈફમાં ખુબ જ મહત્વની છે. કારણ કે જે પણ આપણા સૈનિકો છે મિત્ર એ લોકો બોર્ડર પર કઈ રીતે રહે છે, કઈ રીતે આપણને સુરક્ષિત કરે છે અને આવી ફિલ્મ આપણે જોવી જોઈએ, અને આવી ફિલ્મ આવે ત્યારે લોકોને ઉત્સાહ વધી જાય છે અને કેમ કે દેશભક્તિ આપણામાં હોય છે, કારણ કે આપણે ભારતમાં રહીએ તો મિત્ર આપણને પણ એટલી દેશભક્તિ હોવી જોઈએ. અને જે પણ ફિલ્મો હોય છે મિત્ર એમાંથી ખાસ કરીને આ દેશ ભક્તિવાળી ફિલ્મો આપણને અને બધા લોકોને ખૂબ જ ગમતી હોય છે. કારણ કે એમાં. આપણા જે રિયલ હીરો જે રિયલ હીરો એમાં બતાવવામાં આવ છે. કારણ કે બોર્ડર પર જે પણ છે ને હોય છે. જામ જોખમમાં મૂકીને આપણી રક્ષા કરતા હોય છે, તો મિત્ર એના માટે તો મિત્ર આપણે એવી ફિલ્મો જોવી જોઈએ અને પ્રોત્સાહન પણ આપવું જોઈએ. અને આપણે મિત્ર ક્યારે પણ આપણા સૈનિક. કોને સલામ આપવુ જોઈએ? કારણ કે એ આપની આપની રક્ષા કરે છે, અને આપણે મિત્ર જે પણ ફિલ્મો બનતી હોય છે, તો એના પાછળ નુ શું હેતુ હોય છે, એ આપણે જાણવું જોઈએ.
હા, મિત્ર તમારી વાત સાચી જ છે. તો હું તમને ફિલ્મો ને મનોરંજન અંગે થોડી માહિતી આપું છું. કે એનું મહત્વ પણ ખૂબ જ મહત્વ છે. જીવનનો રંગ સમક્ષ સમાજનો અરીસો સમાન પણ ગણવામાં આવે છે, જેમાં મનોરંજન અને તનાવ મુક્તિ મળે છે, દિવસભરના કામકાજ પછી બે ત્રણ કલાક ફિલ્મ અને સિરીઝ જોવું જોઈએ. જેનાથી આપણે મગજને સ્ટ્રેસ મળે છે. કોમેડી ફિલ્મો હસાવીને સ્ટ્રેસ હોર્મોન ઘટાડે છે, અને સંગીત, ડાન્સ, એક્શન દરેક મૂડ માટે કંઈક મળી પણ રહે છે, તો હું તમને ફિલ્મોને મનોરંજનનું શિક્ષણ અને જાગૃતિ માટે પણ જજ ખૂબ જ ઉપયોગી જણાય છે. તો હું તમને ટવેલ્થ ફેલ મુવી જણાવું છું, તો કે એમાં ખુબ જ મહત્વની બાબતો જણાવવામાં આવેલી છે. અને તેમાં સંસ્ક કૃતિ અને ભાષાનું પણ જતન થાય છે. જેમાં ગુજરાતી ફિલ્મો છેલ્લો દિવસ જેવી આપણી બોલી અને રીતિ રિવાજનું જીવંત રાખે છે. લોકસંગીત અને ગરબા, ભવાઈ જેવી કલાઓને પણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. પ્રાદેશિક સિનેમા દુનિયાભરમાં પણ ગુજરાતીને ઓળખવામાં આવે છે. અને જેમાં આર્થિક પ્રભાવ ભારતીય ફિલ્મ ઉદ્યોગ બે કરોડ પ્લસ નો બિઝનેસ પણ કરે છે. એક ફિલ્મથી એક્ટર, ડાયરેક્ટર જેવા હજારોને રોજગારી મળે છે, અને જોવા જઈએ તો સામાજિક પરિવર્તનો પણ જોવા મળે છે. ફિલ્મોને સમાજમાં ટેબુ તોડાવવાનું પણ કામ કરે છે. અને ટેકનોલોજી અને સર્જનાત્મક જેવા પ્લેટ ફોર્મ ઉપર પણ મળી રહે છ છે. ગેમિંગ, શોર્ટ ફિલ્મ, રીલ્સ મનોરંજન નો રૂપ બદલાય છે. અને ખરાબ અસરથી બચવું પણ જરૂરી છે. જેમાં ફિલ્મોમાં હિંસા, વ્યસન, વાસ્તવિક લાભ નુકસાન જોવા મળે છે. દિવસના આઠથી દસ કલાક સદંતર કાઢવા એ એક્સિ, એક્સિડન્ટ સમાન છે. ઉમર પ્રમાણે કન્ટેન્ટ અન્ટેન્ટ જોવુ રે રેડિંગનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો આ વાતને આગળ લઈ જતાં તમે શું કહેવા માંગો સો?
આપણે જોવા જઈએસ તો એક ફિલ્મ બનાવવાને હોય તો એના પાછળ કેટલો બધો ખર્ચો થતો હોય છે, અને મિત્ર એમાં કેટલા બધા લોકોને રોજગારી પણ મળતી હોય છે. કારણ કે ફિલ્મો બનાવવા માટે એક ક્યારે પણ એક એક ફિલ્મ બનાવવાની હોય તો એક-એક-એક વ્યક્તિથી ન થાય, કારણ કે એના માટે ઘણા બધા લોકોની જરૂર પડ હોય છે. તો મિત્ર એક એવા જેટલા પણ લોકો એમાં કાર્ય કરતા હોય છે, એમને પોતાને રોજીરોટી તો મળતી જ હોય છે. અને મિત્ર હાલમાં આપણે જોવા જઈએ તો એવી ઘણી બધી ફિલ્મો છે જેમાં સૌથી વધારે ફાઈટિંગને એવું થતું હોય છે, જેમાં લોહીલુહાણ એવું બતાવવામાં આવતું હોય છે તો એ મિત્ર. એ મિત્ર સારી બાબત મળે કારણ કે જે પણ યુવાનો છે એ કોપી કરતા હોય છે અને જે રિયલમાં આવું કરતા હોય છે, જે તમે કીધું કે સિગરેટની જે પણ નશાવાળી પદાર્થો હોય એ ફિલ્મમાં બતાવવામાં આવે અને એજ એ જ જોઈને જે જે બાળકો હોય એ એને અનુસરતા હોય છે. કારણ કે કે જે આપણે ફિલ્મો જોઈ એમાંથી ઘણા બધા લોકો એ લોકો એમાંથી શીખતા હોય છે, તો ફિલ્મો પણ એવી બનાવી જોઈએ કે જેમાંથી શીખવાનું મોટું હોય છે અને મિત્રો જે જૂની ફિલ્મો હતી જે બ્લેક એન્ડ વ્હાઈટ હતી ફિલ્મો એ-' ખૂબ જ મહત્વની ફિલ્મ હતી અને એ સમય એવો હતો મિત્રો જે જે આટલા રંગીન રંગીન ચિત્ર જીવાના હતા, પરંતુ એ સમય બ્લેક એન્ડ વ્હાઈટ મવી ખૂબ જ ચાલતી હતી. એ સમયે અમિતાભ બચ્ચન હોય કે દિલીપ દિલીપ અ દિલીપ હોય દિલીપ. એટલે કે એ સમય. એવા ધર્મેન્દ્ર-ધર્મેન્દ્ર જેવા મહાન એવા જે કલાકારો પણ હતા જે ખૂબ જ ઘણી સારી એવી ફિલ્મો. કરી હતી અને બોર્ડર જેવી ફિલ્મો તો આપણને ખૂબ જ ઘણી પ્રેરણા પણ આપતું હોય છે, તો મિત્રો આપણે એવી મહત્ત્વની ફિલ્મો પણ જોવી જોઈએ અને મિત્ર તમે કીધું કે આ હાસ્ય કલાકાર જેવી જે કોમેડી મૂવી હોય એ પણ આપણે જોવી જોઈએ, જેથી કરીને આપણને ઘણા વર્ષો થાય અને આપણને જે પણ જે પણ આપને નિરાશ હોઈએ તો આપણે આવી મહત્વની ફિલ્મ જોવી જોઈએ, જેથી કરીણે આપણને આનંદ ઉલ્લાસ આવી જાય તો શું મિત્રો કોમેડી ફિલ્મ જોવી જોઈએ?
હા મિત્રો કોમેડી ફિલ્મ જેવું જોઈએ. જેનાથી આપણને ઘણા બધા ફાયદાઓ જોવા મળે છે. તો ફિલ્મોને મનોરંજનના ફાયદા અંગે જણાવતા મને આનંદ થાય છે કે જેનાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે રડવું, હસવું, રોમાંસ બધી લાગણીઓ બહાર આવે એટલે મન હળવું પણ થાય છે તનાવને એકલતા અને ડિપ્રેશન ઘટાડવામાં મોટા પાયે મદદ પણ કરે છે. છે. ઊંઘ સારી રીતે આવે છે જો સુૂતા પહેલા હળવું અને કોમેડી મ્યુઝિક સાંભળવું ખૂબ જ જરૂરી છે અને જ્ઞાન અને દ્રષ્ટિકોણ નવા દેશ સંસ્કૃતિ ઇતિહાસ ઘરે બેઠા પણ આપણે ફિલ્મો કે મનોરંજન દ્વારા નિહાળી શકાશે. અલગ-અલગ લોકોને વિચારવાનું રીત સમજાય વિચાર શક્તિ ખુલે શે અને ભાષા અને કોમ્યુનિકેશન ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ફિલ્મો જોવાથી શબ્દ ભંડોળ વધે છે ડાયલોગ અને ઉન્ચાર જેવી જેનાથી આપણે ભાષા અંગેની જણ પણ મળે શે. બાળકોની વાત કરવાની સ અને આત્મવિશ્વાસ પણ વધે છે અને બીજું સર્જનાત્મક અને પ્રેરણા મળે છે. વાર્તા, સંગીત અને કેમેરા વર્ક જોઈને પોતાની કલ્પના શક્તિ વધે છે. લેખાંક, એક્ટિંગ, ડાન્સ એક્ટિવિટી જેવા શોખ ને પણ વેગ મળશે હું પણ કહી શકું એવી હિંમત આવે શે અને બીજું કૌટુંબિક બંધન બધા સાથે બેસીને ફિલ્મ જવાથી ટાઈમ મળે છે. જૂની ફિલ્મો દાદા દાદી સાથે જવાથી પેઢીઓ જોડાય છે અને મનોરંજન ફિલ્મીમાં કારકિર્દીની તકો પણ મળે છે. એક્ટર અને ડાયરેક્ટર જેવાને લાખો રૂપિયાની નોકરી મળે છે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ રીલ સામાન્ય માણસ પણ તાર બને છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ હવે કરોડોની બિઝનેસ કરે છે અને બીજું કે હું શું કે સામાજિક એકતા રહેશે. થિયેટરમાં બધા જાતિ ધર્મ ભૂલીને એક સાથે હસે, રડે અને તાળી પાડે છે. ક્રિકેટ વર્લ્ડકપ કપ આખો દેશ એક લાગણીથી જોડાય છે. ફેસ્ટિવલ, ગરબા, ફિલ્મી ગીતો, સમાજની ઉજવણીમાં બાંધે શે તો આ ઘણા બધા ફિલ્મ અને મનોરંજનના ફાયદા જણાવે છે તો તમે પણ આ વાત ને આગળ વધારી
હા મિત્ર, તમારી વાત છે ઈ સાચી છે કારણ કે મિત્ર ફિલ્મો ને મનોરંજનને આપણા જીવનમાં ખુબ જ મહત્વનું આવશે એ તો બધાને ખબર જ છે. પરંતુ મિત્ર એવી આપણે ફિલ્મ સિલેક્ટ કરવી જોઈએ જે આપને ફ પરિવાર સાથે આપણે પરંતુ મિત્ર એવી કેટલીક ફિલ્મો છે જે આપણે પરિવાર સાથે ન જોઈ શકીએ. કારણ કે એમાં એવા એવા ચિત્રો બતાવામાં આવે છે કે જે આપણે પરિવાર સાથે જોવામાં શરમ આવે. કારણ કે એ હાલમાં મિત્ર એવી કેટલી બધી ફિલ્મો છે જે પરિવાર સુધી જોવામાં સારું ના લાગે તો જે પણ ડાયરેક્ટર હોય એ લોક એ એ લોકો જેમ બનાવવી જોઈએ જેથી કરીને ઘરના જે પણ સભ્યો હોય એ યોગ્ય રીતે જોઈ શકીએ અને મિત્ર તમે કીધું કે ગુજરાતને એવી કે કેટલી બધી ફિલ્મો છે જે કોમેડી ફિલ્મો શે એ આપણે પરિવાર સાથે જોઈ શકીએ શી કારણ કે એમાં એવું જે પણ ચિત્ર આવું ન બતાવવામાં આવે એ યોગ્ય ચિત્ર બતાવવામાં આવતા હોય શે અને કેટલી બધી એવી મહત્વની ફિલ્મો હોય શે એના પર રિસર્ચ પણ કરતા હોય શે કે આ ફિલ્મ પાછળનું શું હેતુ શે શું ઉદ્દેશ્ય શે તો એ આપણે મિત્ર એક મહત્વની બાબત શે કે આપણે આવી ફિલ્મ જોવી જ જોઈએ અને એમાં એમાં શુ શીખવા મળે એ આપડે જીવન ઉતારવું જોઈએ. કારણ કે ફિલ્મ એ એવું શે કે આપણે હસાવે રડાવે અને આપણને આનંદ પણ કરાવતા હોય શે તો ફિલ્મ એ ખાલી આપણે જો જોવા પૂરતું ન જોવું જોઈએ. પરંતુ એમાંથી આપણને શું શીખવાનું મયલું અને શું આપ આપણે એમાંથી લેવું જેવું શ એ-એ આપણે ખૂબ જ મહત્વની બાબત છે, કારણ કે ફિલ્મો-ફિલ્મો એ આપણા